શું કરો?
હા બસ બેઠા સીએ.
બો તાપ લાગતો છે આજે તો.
એ હ ઘરે એ
પસીનો પસીનો કાલી નાખ્યો આજે તો.
હમ્મ, હમ્મ.
તમારે અહિયાં કેવો છે તાપ?
પણ એવું જ છે ગરમી છે.
ગરમી તો એટલી બધી વધી ગઈ છે કે ફ્રીજમાં ઠંડુ પાણી પણ નથી.
હમ્મ.
થોડીક સહદા બધાં પીએ છીએ અમે તો પછી કેવું ચાલે ઘરે બધા સરસ છે ને?
સારા છે બધા મજામાં છે. આપણે તા કેમ છે બધા?
બધાં છે.
નોકરીથી આવી ગયા છે કે જવાના છે?
બે ત્રણ દિવસની રજા મૂકેલી સે.
હમ્મ હમ્મ
તમને તો એ જ વાતે જણાવતો હતો કે મારા ઘરે પણ લગન આવતા છે મારા ભાઈના
હા
એ તમને ઇન્વિટેશન આપું છું.
હમ્મ, હમ્મ, હમ્મ પત્રિકા સપાઈ ગઈ છે?
હા પત્રિકા તમને મે હમણાં જ વોટ્સઅપ કરું.
હમ હ
તમારે અને ફેમિલી સાથે આવવાનું છે હ ને ભાઈ!
ચોક્કસ. પત્રિકા ભી હવે બધાને વેચવા જવા પડતું હશે ને અત્યારે. તો
એ મારા બાજુ ના ભાઈઓ અને મિત્રો સાથે છે ને વેચવા જાય છે ગાડી પર એમ
હમ હ લગન ની બ બધું સામાન લાવવું પડે.
સામાન પણ લવાય છે.
રસોઇયાને પણ કોન્ટેક્ટ કરવું પડશે.
હા અમુક અમુક વિદ્યાર્થીઓને છે ને કોન્ટેક્ટ કરીને આપેલું પણ છે.
હમ્મ, હમ્મ, હમ્મ. મંડપ માટે પણ કેવું પડશે, રસોઈઓ પણ બોલાવે આપણેે નોંધવું પડશે તારીખ આપવી પડશેને?
હા મંડપ વાળો તો અમારા અહિયાં છે ને ધનસુખભાઈ કરીને તેના મંડપ સારા છે અને અમારા ઘરે દરેક ફંશનમાં
હમ્મ, હમ્મ.
એટલે અમે પણ એજ મંડપ કર્યું છે.
એવું છે હા
રસોઈભાઈ તો અમારા ગામમાં જે હોય ને એક જ બોલાવી્યા છે.
હમ્મ, હમ્મ હા. સારુ કેવાય.
બધી જ એમ તો બધા ઈવેન્ટ વાળાને જરાક કહેવાનું છે તમારા ઓળખાણમાં છે કે કોઈ ઈવેન્ટ વાળું ભાઈ
છે એમ જણાવીશું તમને
બરાબર છે હા હા
હમ
તમે કેજો એમને સારું પડતું હોય તો
ચાલીને વાત કરીશ હમ
હા એટલે ઇવેટ માટે બધું હમણાં ચાલે બધા શકારનું ઘર સંકારવાનું રિનોવેશન નું કામ ને વધુ મારે કરવાવાનું છે
હમ હમ
હમ
હા હા હા
તો પછી તમે ક્યારે કેશો મને
શું
એટલે પેલે રિનોવેશન નું કામ કરવાનું છે તમે ક્યારે
મેં ચાલોને કાલે જ વાત કરીને તમને જણાવું એ ભાઈને કોન્ટેક્ટ કરવા
હા એટલે જ સારું અને સસ્તું પડે તો સારું એ
હમ હમ હમ
આપ તો માટે એક જ દિવસ માટે જોઈતું છેું
ઠીક છે હમ બીજું કપડા લીધા હશે ને
કપડા તો હવે બે ત્રણ જોડી ખરીદી છે અને બે ત્રણ જોડી ભાડેથી લીધી છે
હમ હમ
તો પછી લગ્ન પછી તો પાછા પહેરવાનું નથી જે શેરવાની છે ને એમ
હા
થોડીક ભારે લીધા હતા અને ભાઈના લગ્ન પ્રસંગે પણ જે પહેરવાનું હોય છે ને વરાજાંભાઈ તેમના માટે સૂટને બધું તે ભારે
હા એવું છે ઓકે
હમ એમ તો બધા ત મારા મિત્રો નજીકમાં તેમને બગી કરી છે અને થી કાર પણ લે
એવું છે હા વરઘરો કરવાના હશે ને
હા એ ભાઈ ડીજે પણ એડજસ્ટ કરતા છે
ઓર્ગસ્ટ્રાર છે
આપડે ડીજે જ છે બધા મિત્રો જોડે ડાન્સ કરતા હોય છે એટલે તમે પણ આવજો હા ને
આવી જશું પેલા ના દિવસે આવી જશો
કઈ જરૂરી એવું કામ હોય તો તમે પણ મને સા
હ જણાવજો મારે લગતું કઈ કામકાજ હોય જણાવજો બરાબર
હા બીજું તો કઈ નહી
તમે
હમ
રજા કેટલા દિવસ મીકી છે
મારે રજા છે ને બે દિવસ મૂકી છે અને બાકીના ત્રણ દિવસ મે સાહેબ વાત કરેલી છે
ઓકે ઓકે.
કઈ ની આપણી જાન અહીંયા નજીકમાં જ જવાની છે એટલે વાંધો નહી અમે તો કરેલી છે એક બસ તેમાં જ બધા બેસીને આવશું.
ઓકે ઓકે.
હમ્મ છે એટલે હમ્મ થોડુંક થોડુંક એડજસ્ટ કરીને બેસી જવાનું.
બધા ફોર વ્હીલર વાળા એટલે મોટે ભાગે ફોર વ્હીલર માં જાય છે ને.
હા નજીક વારા તો બધા ફોર વ્હીલરને
હમ્મ એક બસ તો ચાલી જશે.
બધા બાઈક લઈને પણ આવશે મારો મિત્રો તો.
હમ્મ હમ્મ કઈ કેમ નક્કી કર્યું લગન
લગ્નનો અહીં આ નવસલ છે.
નવસારીમાં છે હમ્મ બરાબર નવસારીમાં કઈ જગ્યા હોસે આપડા નવસારીમાં મોટા બજાર કે પછી
નવસારી માં આપડે
એ ચાર રસ્તા હા બરાબર. આપડા ગામમાં અમારા બેન પણ રહે છે.
તો પછી તમે તો ત્યાં જશો કે પહેલા
હમ્મ હા તાથી તા જાયશું.
હમ્મ જાનમાં જાનમાં પણ આવજો હને.
હા જાનમાં આવશું આવશું. મારે પણ રજા મૂકવી પડશે બે દિવસની તો તો
નઈ સાહેબ જોડે વાત કરી લેવાની મળી જશે ને.
હા હા.
કાતો પીએલ મુકી દેવાની.
ઓકે ઓકે.
ફેમિલી સાથે આવો
હમ્મ હમ્મ ફેમિલી જોડે આવસુ બધા
હમ્મ તમારી બી તો ઈકો કાર છે ને ઈકો
હા છે ને.
હા તેમાંથી લીઆવજો ને એમાં
સિઝન બધા લગ્ન બધા તાપમાં કરતા હોય છે. શિયાળા ઉનાળામાં એટલા બધા લગ્ન હોય છે
હમ્મ.
અમે પણ સારું જો નક્કી કરીયું છે.
હમ્મ.
તમારે અત્યાર લગ્નની ધમાલમાં કામકાજમાં પડેલા હસો.
હ અમે પણ થોડું થોડું કામ કર્યા કરીએ છીએ. હ એલે, માને થોડા થડા મિત્રો ને ફોન કરીને હું જણાવ.
હમ, હા.
એ લોકો એ પણ બે ત્રણ દિવસની રજા મૂકીને છે અમારા માટે.
હમ, હમ, ચોક્કસ. અમે આવી જઈશું, આગલે દિવસે આવી જશું.
ત્યારે ત્રણ ચાર દિવસ નું ભોજન નુ, સોમવાર. કરવા પડશે.
હમ, હ.
શાકભાજી લાવવા જવાનું, બધુજ બધા જ કામ કરવાનું હોય છે.
હા, હ. ઓકે, ઓકે.
મહેમાનો માટે
રસોઈ બી બે નું આપ. ઉભો રે, પેહેલા ના દિવસે પણ રસોઈ આપવુ પડે. પછી બીજે દિવસે પણ આપણે જાણ લઈ જવાના હોય તે દિવસે બી બપોરે આપવું પડે.
હે, એટલે
એ દિવસે ત્રણ ચાનુરીશે જ ને નવસારી જવાના છે.
હમ, હમ. બજેટ તો બહુ જ વધી જતું હોય છે.
હા, હા, હા.
હમ, રસોઈમાં છે.
માં તો અરે તો તાપશે એટલે કે
હ, બટાકાની ચીપ્સ, પાપડ, કચુમ્બર.
હ, અછા જ પણ રાી છે.
હમ, હમ, હ. કેરી ની સિઝન છે, તો પછી રસ સારું પડશે.
હમ. વાનું પણ કર્યું છે.
હમ, હોતા હોય.
હમ, હમ.
હા.
આપડે પછાડી વાળીએ એટલે તેજ મડબ ટંગી શું.
બરાબર. અગલે દિવસે પેના દિવસે લપસીદાર ભાત
એ જ. હોય છે તે દિવસ એટલે ઓછ
હ, હ, બરાબર.
હમ. તો ચાલો, તમે પણ આવજો.
હા, આવશું આવશું, ચોક્કસ કંઈ કામકાજ હોય તો જ.
મને પે થોડું વેન્ટ વાળું થોડુંક જણાવજો.
હમ હમ, ચોક્કસ. કાલે મેં તમને વાત કરાવી.
હા, એટલે મને થોડક બીજાને સોંપવામાં સારુ પડે.
હમ, હમ.
ભ અવેલેબલ ના હોય તો હું બીજા ભાઈને પણ કોેક કરીને ક શકું
હમ, નહી આપણા ફ્રેન્ડ જ છે, એ એમને કોન્ટેક્ટ મેં કરાવી, દે એ
હા, એ થોડું થોડુંક કરીએ, તો એ તો સારું કેવાય.
હમ્મ, હમ્મ.
ચલો, હવે પણ બીજા મિત્રોને.
હમ, હમ, હમ ઓકે, ઓકે હા ચાલો. જય શ્રી કૃષ્ણ, ચાલો.
હમ